તો મજામાં?
હા એકદમ મજામાં. તમે કેમ છો? તમારા પરિવારમાં બધા
હા, હા બધા મજામાં. તમારા પરિવારમાં કેવાક છો?
એકદમ મજામાં. શું કરી રહ્યો છો હમણાં બેઠા છો કે પછી કઈ કામ કરી રહ્યા છો?
હમણાં તો ખાલી આરામ બેઠા છીએ.
બરાબર. એ તમારે શું તમારો જે તમે વ્યવસાય કરો છોટામાં શું તમારા પછી એટલે તે વ્યવસાય માટે જાણકારી આપોને. તમે કયા પ્રકારનો ધંધો કરો છો તે માટે.
અહ અમે સુટક વ વે વેપારી છે. અમારે એટલે બધી જાતની વસ્તુ મલે છે, એટલે કરિયાણા થી માંડીને બધું જ. તેમાં અમને ડિજિટલ પેમે વિસે થોડુંક હું તને કેવા માંગુ છું કે ડિજટલ પેમેન્ટ કેવું થાય છે તેમાં, કે અમને પેલા બહુ મગજમારી પડતી હતી, જેમ કે મને છૂટા પૈહા જોઈતા હોય તો અમને ખુબ જ મગજમારી કેમકે છૂટાની મગજમારી બહુ હોય છે. બે-બે સિક્કા ના દ દસની નોટને એવી, પછી અમે ઓનલાઈન પેમેન્ટ વિશે થોડુંક અમને પેલું મલ્યું કે આ કે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સ સારી વસ્તુ સે. જેના લીધે અમને હમેથી પ પૈસા આવે અને પૈસા જાઈવી શકે, કેમકે સુટાની મગજમારી ના રહે, અને અમારે ઝડપ થી પેમેન્ટ કરવું એક બે રૂપિયા નું હોય તો અત્યારે અમે તરત આપી દઈએ. પેલા હું થતું કે એક બે રૂપિયા છૂટા ન હોય તો ગ્રાહકને ચોકલેટ દેવા આવે, તે ગ્રાહક કહે છે કે તમે પૈસા વધારે લ્યો છો, અને તેથી અમે પછી ડિજિટલ પેમેન્ટ અમે રાખવાનું ચાલુ કર્યું. તે ખુબ જ જરૂરી હતું.
હા એ તો બરાબર છે. કારણ કે આપણા જે તમે જે વ્યવસાય કરો તો એમાં ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. હું પણ તમે કીધું હું તો એજ કે હું પણ સીઝન પ્રમાણે ધંધો કરું છું. તે નથી પરંતુ જે સીઝન આવે છે જેમ કે દિવાળીમાં તહેવારોમાં એ ફટાકડાની જેમ કે પછી હોળીમાં પિચકારી, કે અન્ય પ્રકારના કલરો કુદરતી, અને ઉતરાયણમાં પતંગો, ફિરકી અને મોસ્ટ ઓફલી આવા બધા વ્યવસાય કરું છું. એ એના ઉપરાંત મારી એક એવા શહેરમાં એક કિરાણાની સ્ટોર દુકાન પણ છે. જેના કારણે તેમાં પણ અમે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ વધારે કરું છું અને ગ્રાહકો માટે પણ એ સુવિધા આપું છું. ક્યુ આર, ક્યુ આર કોડ જેમ કે સ્કેન હોય છે એમ, કે જેમાં ફોન પે કે ગૂગલ પે નો વધારે ઇસ્તેમાલ કરી શકાય છે એમ. એટલે ઓનલાઈન પેમેન્ટ તો રાખવું ખૂબ જરૂરી છે અને એ આધુનિક યુગ માટે ખૂબ સરળતા પૂર્વક અને એક મહત્વની એવી સુવિધા છે, જેના કારણે આપણે પેમેન્ટ કરવાનું ખુબ સરળ થઈ જાય છે. પણ પહેલાના જમાનામાં તમે જાણો જષછો કે વધારે પડતો રોકડમાં જ વ્યવહાર થતો હતો અને રોકડમાં વ્યવહાર થતો થવાથી કોઈ પણ પ્રકાર એટલે કે ભૂલ પણ થઈ જાય છે રોકડમાં, કારણ કે ગણવામાં ભ મિસ્ટેક પડી જાય અથવા ચોરી થવાનો પણ ભય થય ભય રહે છે. ને દુકાનમાં વધારે રોકડ રહેવાથી આપડે જો દુકાન બંધ કરીને જતા રહીએ પછી રોકડ આપડે ક્યા મૂક એટલે કે રાતે પણ થઈ ગયો તો એ ડર રહે. છે. જેથી કરી ને આ આજકાલમાં- આધુનિક યુગમાં આવી ઓનલાઈન સુવિધાનો ઉપયોગ થવાથી આપણે પૈસા બેંકમાં જ રહે છે, અને આપડા ફોન ના આપણે કરી શકીએ છીએ, અને ચોરી થવાનો ભય પણ ખૂબ ઓછો થઈ જાય છે, અને મને પણ આવા જે હું બિઝનેસ કરું છું, તેમાં સારો મને લાભ પ્રાપ્ત થાય છે, અને ઓનલાઈન પેમાથી એ છે કે હું જો ઘરે-ઘરે બેઠા-બેઠો પણ ખરીદી કરી શકું છું ઓનલાઈન. અને મારા ઘર બેઠા પણ બધા માલસામાને ડિલવરી થઈ જાય છે, અને પૈસાની ચુકવણી પણ હું ઓનલાઈન કરી દઉં છું, એટલે મારે બેંકમાં જવા પ જવા પડતું નથી, અને ઘરે બેઠા-બેઠા કરી શકું છું. આથી એને હું એટલે જે વેપારી સાથે મારે વાતચીત કરવી છે એ રૂબેરૂ પણ નહીં કરવું હોય તો બી ચાલે, અને ફોન દ્વારા પણ આપણે વિડીયો કોલ દ્વારા પણ આપણે જે ક્વોલિટી છે વસ્તુની તે પણ જાણી શકીએ છીએ. આથી ઓનલાઈન મારફતે તો ખૂબ બધું વધી ગયું. છેને અમ જે મોબાઈલના હિસાબે પણ ખૂબ વધી ગયું છે. મોબાઈલ પણ સારું એવું વસ્તુ થઈ ગયું છે. બધા વેપારી માટે કે કોઈ પણ બિઝનેસ માટે પણ ખૂબ જરૂરી છે. મોબાઈલ પણ, એટલે છે ને ઓનલાઇન પેમેન્ટ ખૂબ જરૂરી બની રહ્યું છે આધુનિક યુગ માટે. વ્ય વ્યાપાર માટે અને જે મોટા-મોટા ઉદ્યોગો થતા છે તેમના પણ માટે પણ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે તો નાના ના નાના વેપારી છે પરંતુ જેમ કે બિરલા છે, અડાની છે એવું મોટા-મોટા જે વ્યવસાય એટલે જે બિઝનેસમેન છે તે લોકો તો વધારે પડતા ઓનલાઈન જ કરતા હશે, કારણ કે એ લોકો તો કરોડો કે લાખો અજ એટલે અબજોમાં જેમ કે વ્યવહાર થતા હોય એ લોક ના તો. એ તો એજ છે એટલે આથી કરીને એ લોકો તો ઓનલાઈન વધારે કરતા હશે એમ. તમે શું તમારા જે વ્યવસાય કરો છો તેમાં શું વધારે પડતો તો ઓનલાઈન કરતા હશો ને એમ?
હા અમે પણ હવે વધારે પડતું ઓનલાઈન જ કરીએ છીએ. ગ્રાહકને પેલા અહ પૂછીએ છે કે તમે ક્યાં ઓનલાઈન તો કેશ બી છેને ઓનલાઈન બી છે. તો અમે એને કેયે ઓનલાઈન પેમેન્ટ વધુ કરી દેજ, કેશ હોય તો આપજો, તેથી અહ સરકારશ્રી ને પણ અહ બધું ખબર પડે કે ઈન્કમ કેટલી આવતી છે, અને તેના લીધે ઈન્કમ ટેક્સ પણ સારો એવો ભરાય છે. તેથી આપણને વધુ પડતા લાભ મલે, જેમ કે વધુ લોન મલે, અને અને વધુ આપ આપણને ડિસ્કાઉન્ટ પણ મલે. તેથી આપણને લોનમાં ડિસ્કાઉન્ટ મલે અને અન્ય બધી વસ્તુઓ પણ સારી એવા મલે સે. જેના લીધે આપણે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સુરક્ષિત છે. આપણે પણ જા જાય હોય ત્યારે આપણા પર પૈસા ઘટ ગયેલા હોય, તો કોઈને પણ ફોન કરીને કહી શકાય કે આટલા પૈસા નાખો અને તે ખુબ જ જરૂરી સે. ઓનલાઈન પેમેન્ટ કરવી તેના લીધે આપણા આપણના સમયની બચત થાય છે. જેમ કે આપણે બેંકમાં જતા હોય એ ત્યારે આપણે ખુબ જ લાઈનમા ઉભું રહેવું પડે છે, અને એક દિવસ આખો બગાડવા પડે છે, જેના લીધે કે આપણે પણ તેથી ઓનલાઈન પેમેન્ટ કે જેમ કે કેશ ઉપાડવાનો હોય, લે જવાનું રહે, પછી પેટ્રોલ ના ખર્ચા કે અન્ય ખર્ચા પણ ખૂબ જ નડે છે. આખા એક કંપનીમાં જને એવું જાતા હોય તો આખો એક રોજ બગડે તેને લીધે ઓનલાઈન પેમેન્ટ આજના જમાનામાં ખુબ જ સારી એવી બની ગઈ છે.
હા તમે કીધું એકદમ સાચી વાત છે. એટલે ઓનલાઈન પેમેન્ટમાં એટલે ફાયદા પણ છે અને ગેરાયદા પણ છે. એટલે સારી રીતે વાપરીએ તો ફાયદા જ છે ને ખુદી વાપરીએ તો ખોટું રીતે જ છે. એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણે વાપરીએ તો આપણે એને પૂરતું જ્ઞાન હોવું ખુબ જરૂરી જ છે. અને આપણને જ્ઞાન ન હોયને આપણે લઈને બેસી એ તો આપણા માટે ખુબ નુકસાનકાર થઇ જાય છે. કારણ કે આપણા બેંક ના ખાતામાંથી બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય તો પછી એટલે કે પાંચ હજાર ટ્રાન્સફર કરવા આપણે વધારે શૂન્ય કરી દીધું, તો આપણા પચાસ હજાર એના બીજાના ખાતામાં થઇ જાય છે, ને પછી એ માંગવા એટલે પછી આપે ન આ પે તેના પ્રમાણે હોય છે જેથી કરીને જોઈને અને જે લખીએ છે આપણે ઓનલાઈનમાં, તે બાબત તપાસવું જોઈએ એમ, અને પછી ટ્રાન્સફર કરવું જોઈએ, અને એ માટે પણ જ્ઞાન એટલે એનું જ્ઞાન માટે પણ ઓનલાઈન બધી જે યુટ યુટ્યુબ છે ગૂગલ છે તેના પર આપણને મળી રહે છે, અને તેના પર શીખી શકીએ છે ઓનલાઈન મારફતે કેવી રીતે કામ કરુંવું જોઈએ અને કેવી રીતે ઇસ્તેમાલ કરવું જોઈએ એમ. એટલે જે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તો મને પણ વ્યવસાયમાં એક વાર ભૂલ પડેલી હતી એટલે કે જે હું બીજા વેપારીને માલ વેચવાનો હતો ત્યારે એજ કે હું તો માલ તો વેચી દીધો હતો પરંતુ જે વેપારી હતો તેમના માટે હું ઓનલાઈન વ્યવહાર એટલે કરવા માંગતો હતો. એટલે જે મારા પૈસા એ નાખવાનો હતો એક બે લાખ જેવા હતા તે નાખવાનો હતો પર તુ એમના જે હતું તેમનામાં જે સિબિલ સ્કોર જેવું હતું તે તે તો પેલું મા હોય છે પરંતુ એમનું જે ટ્રાન્ઝેક્શન જે હતી એ વધારે રોકડ કરી ના શકી એમ તેમ હતી. અને તેમણે એ તો મારા ખાતામાં તો નાખી દીધું બે લાખ એટલે કે એમને બતાડું પણ મારા ખાતામાં આવ્યા ન હતા. તે મારા ખાતામાં આવતા તા એટલે વ થોડી નીકળી ગયું તું. પછી આવ્યા હતા. આથી કરીને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આવી બધી જ માહિતીની જાણકારી હોવી ખૂબ જરૂરી જ છે. તમારે શું તમારે ધંધામાં કોઈ આવું કોઈ તકલીફ આવી આવી હતી કે પ
હા એક-એક વાર હું એક હજાર ટ્રાન્સ ફર કરવાનો હતો. એક ઝીરો વધારે લખાઈ ગયો એટલે આમાંથી દસ હજાર ટ્રાન્ઝેક્શન થઈ ગયા, પછી ગ્રાહક તે અહ ગયા કરલું પછી અમે બોવ પછી અમે તેને બેંક પાસે કે તમે આ કોણ છે, આમાંથી વધારે પૈસા લખાઈ ગયા, પછી ગ્રાહક માને નહી કે મારે આટલે લેવાના કે આટલે ના, પસી પછી કેસ બેસ થયા તેના લીધે અમને અહ પણ થોડોક ખર્ચ થયો અને થોડુંક નુકસ સાન ગયું. તેથી તેઓ પછી લોટાઈ દીધા, પણ આવા જવાનો ખર્ચ, અહ કે તે બેંકમાં જવાનો ને તે બધો ખર્ચ એટલે થોડું ઘણું તો નુકસાન ગયું તો એના લીધે બેંકની સુવિધા એમ તો સારી પણ અમુક એટલે કે બાબત નું ધ્યાન રાખવું જોઈએ. તેથી આપણે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સરળ બની જાય છે, કેથે પણ જવાનું હોય, ત્યારે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ ઉપયોગી બને છે. જયારે આપણા પાહે કેશ છૂટા નો રહે કે હામેવાળા પાહે કેશ છૂટા ન રહે આપણે ઓનલાઈન પેમેન્ટ સરળતાથી કરી શકીએ છીએ, એટલે કોઈ મગજમારી ન રહે, કે સુટા લાવો કે કેશ લઇ જાવ કે જે કેથે પણ ફરવા ગયેલા હોય ત્યારે વધુ કેશ ન લઈ જાયએખિસ્સામાં અને આપણે ઓનલાઈન-ઓનલાઈન લે જવું જોઈએ.
હા તમારે એકદમ વાત સાચી જ છે. મારા ઘરે પણ ઘણા બધા એટલે મારા પરિવારના લોકો બધા ઓનલાઈન જે તમે એટલે તમે જે કીધું કે એ બધી સુવિધાનો વધારે લા ઉપયોગ કરે છે. પેલા તો મારા ઘરમાં બધા રોકડા વ્યવહાર થતા હતા પરંતુ હવે જતું રહે છે. જેના કારણે મારા પરિવારના લોકો બધા જ ઓનલાઈન જે એપ છે ગૂગલ પે, ફોન પે, નો ઉપયોગ કરે છે, અને અમારા ઘરમાં જે પણ ખર્ચ આવે છે, લાઈટ બિલનો ખર્ચ, કે પછી અન્ય પ્રકારનો ગેસનો ખર્ચ, તો હું ઓનલાઈન જ કરી દઉં છું. અને ઘર બેઠા બેઠે તરત તો એ જ હતું કે આપડે જોવા પડતું હતું જે વીજળી નો જે આવતું હોય લાઈટ બિલ નું તે આપણે ત્યાં જવા પડતું, લાઈન માં ઉભી રહેવા પડતું હતું, પછી આપણે ચૂકવી શકીએ. હવે તો આપણે ઓનલાઈન જ નવી એપ આવી ગઈ જેને આપણે ચૂકવી શકીએ છીએ. તમે પણ એવું કરતા હશો ને તમાર ઘરનું બધું જે પણ ખર્ચ આવે તે?
હા હું પણ એવી રીતના લાઈટ બીલ ભર્યો છું કે પેલા લાઈનમાં ઉભ રહેવા પડતું હતું, અને તે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સરળ બની ગયું છે. આગળ પણ એવી રીતના મળશું કે ઓનલાઈન પેમેન્ટ વિશે કે વાત કરશું મળશું ત્યારે.
હા સારું-સારું.